જય શ્રી કૃષ શુ કરો?
કઈ નહીં, શોયરી છું.
બાકી બાકી, ઓયે
તમે શું કરો છો?
કાઈ નહીં કરુંશુ મુ
હમ્મ ઓર શું છે? કાઈ નહીં, બસ. આલે શોકરીને ઊંઘાવુશુ આ નથી ઊંઘતી
અચ્છા, અને મારી માસીની છોકરીને ફોન આવી ગયો છે કે
હમ્મ
એમને વાત કરવા લાગી છે તોમે
ઓ, ક્યાં રેશે તમારી માસી?
અના બોના, રાજનગરના છોકરી વાલુ ફોન આયો છે. એમ કેજી તારા મ ના બેરાં થઈ ગયા છે.
એ ખાઈ ગયો. હમ્મ
એનો છોકરો નવે છોકરી દો બાકી છે. બે બાકી છે.
કેટલી ત્રણ છોકરીઓ ને એક છોકરા છે?
હા અને આમ તે મોટી છોકરીને તો બ્યા થઈ ગયો છે, લગ્ન થઈ ગયો છે.
હમ્મ આપ પે લ એના શું આમ શો હિના હિના હિના ના થઇ ગયા લગ્ન?
ના હિના તો અને બીજી માસીરી છે.
હમ્મ હાલે શુ કરો તમે?
કઈ નહીં હું નથી શુ કઈ કરું છું
હમ્મ ઓર
અદી ચાય વાય બનાવુ છું.
ચાય બનાવો ની
હા બણાવશું ને પછી બનાવુ થોડી દેર મે
હમ્મ
હા કઈ કઈ તીન રોજ ઘીચભી બના ની પેલા તો એકબજા ના પીડતા છે એક વજન દેઢ વજન અહિયાયા પીરતા છે પછી હું ધીરે ધીરે ના નથી સાડ તન ઈમ વણ લાગી છું ચહે અને અ ત તાવડામાં
વલી વલી હા શું?
હલો
હલો
હા
. ક્યાંસ બધ
કઈ નહી
હમ . હ શું કર છો તમે?
કાંઈ નહીં બેઠી છું જોઉં છું એને કાઈ ક્યું ના ફોન આયા જો બાત કરી છીએ
ક્યાં છે તમારા મમ્મી એને બધા
મ તો એં છે ન બધા ઉદયપુર છે
કોણ?
એ તો એ છે ન હુતા લગ છે આ તો
હોંગનું
હમ્મ
ઊંઘવાની
હમ્મ
હ સારું
હ તો કઈ થાય કે એમના પેટ કમળ અહીં દુખરે છે ને
અને તમારે
હા
કેમ
ખાાઈ તને પેટ દગરે છે ને કમર દગરે છેને
હ તો દવાઈ લેવા ને
ઘણી દવાયલુંસર થોડી વાગ દુખે છે એન પાસો ઠીક રહે છે એ પાસો દુખે છે
હમ બને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
દવી વગેરે કેલી મ
ના વા તો નહી લીલી મેં
હમ્મ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
ચા વા બનાવી લીધી
ના બનાવની છે હા તો બનાવની છે જે અહીયા સબ સોય રહ છેબ
હમે છે બતા
કાલે એટલે બનાવું પીવું છું તો ઠીક છે.
તો ની આવવાનું.
કે
ત્યાં નહી આવાનું?
ક્યારે આવાની?
ઓ મચ્છર મરી ગયું છે.
હ??
મચ્છર
આ વાત કરવાની હોય કે માછર મરી ગયું.
તે બરી ગયું છે ને
હા તો બહુ સરસ વાત કીધી તમે હે.
થોડી તો હસી બી આવડી જાવે ને
હમ.
અ શું કર છે?
એક જ
તમારો કોલ થઇ ગયો છે?
ના બાકી છે.
અને બીજી વાઈરીનું થઈ ગયું છે ને પણ.
એકનેય નય થયા બેયને બાકી છે.
હ બો અને બીજી વારીને થઈ ગયા?
એક તો મારું છે. એને બે ને બાકી છે. એકમાં પંદર કોલ કરવાની ને પંદર ના બીસ કોલ કરવાની.
હ.. અહીંયા ઈમાં
આણી માય એને કરવાની હોય ને છે-સાત કોલ કરવાની હોય.
ઓ તો ઠીક છે.
મારા જ છ સાત કોલ બાકી છે. એને એતે કે હું કે મે તમે તમારું કરી લો બે કોલ બાકી હોય ને પછી મારું
હમ હમ મારે તો થઈ ગયા છે આ તો કોલ
હમ.
અહીંયા મારે કરજો તમે. ઓકે છે. મારે કરી લેજો તમે.
હમ સારું તમારે ત્રણ આઈ ડી સન?
હા.
એક તમારી બેન ને એક તમારા ઘરવાળા ને એક તમારી.
હા
સારું
અને મેં કાનૂનને સીધો ફોન કર્યો છે.
હમ
આટલે તો અમ બેનને ફોન લગાવે છે ને પાછો મેં ફોન કર્યો તો ઉઠાયો નથી છે.
અને નાવા જતી રહો અને
હા કઈ વાતો ઓટલે મને બીજી વખત ફોન કર્યો છે અહીંયા ફોન નનેં કર્યું પાછું
ને ખ એને મનેખીધું તો મે કીધું મુું પાસે કોલ તો મને કીધું કે હું નાવા જઉ છું
અને હમા
હ ખાવ ખાઈ લીધું
કે
ખાવાનું ખાઈ લીધું
હા ખાની તો ખાઈ લીધ
હમ કોણ છે તમારી જોડે
કોઈ નહીં હ
હમ મારા જોડે છે હની સ તમારા માસી છે બધા
અચ્છા જી છે
હમ
કઈ ક રહ્યા છે
આ મુફે ખાય છે
હ હ હ
તમારે ખાવશે ખાવાની હોય તો બોલો હ ફોનમાં મેં કીધું
હા ના ના ફોન ખરાબ થઇ જાયને
ના ખવાની હોય તો બું કમ ફન મેમીખી દે
હ
હમ
બેકસીયાર ઓ આતા થાય જ છે એ
આ
હ અચ્છા ઠીક છે મારે પ
તમે પણ કીધું કે સિટીમાં જાવશે
હા
શું લેવા માટે
હા
શું લેવા માટે જાાવ છો તમે
થઈ નઈ હું તો સાડી લેવાને જાઉં છું
સાડી
હમ
ફલાયા
હા લાઈન
કેટલી સાડીી લાયા
મે ત્રણ સાડી લેના
ત્રણસયા કેટલા કેટલા વાળી
અને ના શાયદ એક તીનસોની તથી કે સાડે તનસોની તથી એક ચાર ચાર ની એકન સાડ તનસો ની ચારસો ની એ સાડા પાંચસો ની
સાર કેને વર્ક વાે કે સાથી
ના દ શદી છે એક કોટન મે છે
હમ
અહીંયા તો વર્ક નથી આવશે પ્ટી છે અને વર્કવાળી તો મારે ઉપડી છે વર્ગવાળીને સારી છે
અને વર્ક વાળી અત્યારે કોઈને પહેરવાનું એને અને ઘરમાં લગ્ન હોય કાઈ પ્રોગ્રામ હોય તો પહેરવું પડે
હા એટલે મારે ખુબ પડી છે નવારકવાની
હમ
સિમપલ સાડી લઈ શુંંધ
હમ કઈ ફરવા જવા હોય ને તો સાદી સાડી ફેરવા હોય
હા હ ક કોટન મે લાઈઇશું એક તો
હોટલ નું કેટલા વાળું
હ સાડા પાંસોને
હમ અને કોટને લાભ છે
કે્યા
કોટન ના લાગશે પૈસા
હા અનેનપુવો સાદો કોટન ના છ ને પો મતલબ
હ
ક્યા ક કે વિ છેને એ કડક વાળો કોટો નહી છે
એના સાોફ્ટ કોટન છે
હા સોફ્ટ કોટન છે
સારું બે ઘરમાં પહેરવા માટે
હા
ન
તમારા મમ્મીને ઘેર ક્યારે આવવાનું
અને મમ્મી ને કરીને પરસો આવવાનું કે પરશુ હા એ ત્રણ દિવસ પછી આવશ
હમ
હમ
ક મમ્મી તો તમારા મામા ને ઘેર છે
ના અહિયાં તો અહી છેને મમ્મી તો થઈયા છે એના પાસ ચાલો ઠીક છે
હમ